હાલો.
કેમ છે સંદીપ.
બસ મજામાં છે અરે ભાઈ સાબ મજામાં છું યાર તું કેમ છે?
હું પણ મજામાં છું ઘણા દિવસ પાંચે ફોન કર્યો શું હાલ ચાલ?
બસ ઓફિસના કામમાં બઉ બસ છ આજ થોડો સમય મળ્યો તો એ. એ તોલે વિચાર રહ્યું કે તારી સાથે વાત કરું.
બહુ સારું કર્યો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
ઘરમાં બધા કેમ છે, કાકા કાકી મજામાં છે?
હા ભગવાના ની કૃપાથી બધા મજામાં છે તારા ઘરે શું સમાચાર?
આ પી પણ બધું સારું છે. મમ્મી બાપા સ્વસ્થ છે એનાની પણ પરીક્ષા સારી ગઈ.
વાહ બહુ સારું. તું પોતાનું ધ્યાન રાખે કે છે કે નાઈ રાખે છે.
હા પે તો કરું છું પણ અભેજા ના કામ લીધે ક્યારે. મોડું થઈ જ જાય છે.
એમ તો આઈટી વાળાઓ નું સામાન્ય જીવન છે.
તો ભાઈ આજ કલ. કઈ નવન નવન શીખી રહ્યો છે.
હા અભ્યાસ.
હા હું સકારની નવી યોજનાઓ વિ વિશે વાંચું છું. સીએસી માં રોજ નવી નવી સર્વિસ આવે છે. એટલે અપડેટ રહેવું પડે.
બઉુ સરસ ભાઈ સતત સકતા રહેવું ખુબ જરૂરી છે.
અને તું.
હું નવી પ્રોગ્રામિંગ લેંગ્વેજ અને એ આઈ ટુલ શીખી રહ્યો છું. કંપની માં હવે એ આધારિત. પ્રોજેક્ટ વધી રહ્યા છે.
એટલે રોજ અભ્યાસ કરવો પડે.
હા આઈટી મે જે સીખ સીખવાનું. બંધ કરી દઈએ તો પાછળ રહી જઈએ.
સાચી વાત છે દરેક ક્ષેત્રમાં હવે નવી ટેકનોલોજી આવી રહી છે.
સવારે પોવા ખાધા. સવારે પોહા ખાધા બપોરે દાલ ભાત અને શાક. રાતેે કદાચ રોટલી શા ખાઈશ.
વાહ. હું તો આજે બાજારાની રોટલી લસણી ચટણી. અનલ છાશ પીઘી.
ગાંવ નુ ખાવાનું તો અલગ જ મજામાં આવે છે.
હા એકદમ તાજું અને સ્વાદિષ્ટ.
ક્યારેક તો શહેરનું ખાવાનું. જોઈને ગામ યાદ આવી જાય છે.
સવારે કેટલા વાગ્યે ઉઠે છે.
લગભગ સાત વાગ્યા પછી થોડી કસરત નાસ્તો આને ઓફિસ.